હા, રાધે રાધે કેમ છો?
રાધે રાધે. હું તો બસ મજામાં છું. તમે કેમ છો? ને ઘરે બધા સારા છે ને? હલો. હલો.
હા હાલો હું કું છું કે હું પણ મજામાં છું.
હા પછી ઘરે બજાર સારા છે ને.
બધા સાહે તમે બતાડો તમારે ત્યાં કેમ છે બધા?
બસ બધા મજામાં છે ને હમણાં તોજો આાજ શું કરો છો તમે?
હું કઈ નહી હું આ દેશમાં ગઈ હતી તો હવે આવી છું, તો એજ બધું ઘરનું કામકાજ ખબર જ છે ને તમને પછી તો કેટલું થઈ જાય છે.
હા આ વાત સાચી છે આપડે કશે ગયા હોય ને. બે દિવસ માટે કે મહિનો પણ ગયા હોય ને પછી આવીને ઘરની હાલત તો બહુ ખરાબ થઈ જાય કે જ્યાં આપણે તે ફરીને આવ્યા હોય આરામ કરીને આવે ને તો બધું પછી આપણે અહીંયા તો નીકળી જાય બધું. આવીને તરત કામે લાગવા. ભલે
હા એ જ ગઈ હતી હરખ થી ગઈ હતી ને હવે આવી અઠવાડિયું જઈને આવી ખાલી અઠવાડિયામાં તો ઘર એવું થઈ ગયું કે આમ થાય કે મહિનો થી બંધ હ તો
હા સાચી વાત છે. તો આપણે ફરવા માટે આમ તેમ ગયા હોય તો તે બધા ઘરે આવીને એ બધું બેગ ખોલો એ બધા કપડાં કાઢો બધું પાછું ઠેકાણે મૂક તો અને ઘર બી અઠવાડિયાથી બંધ એટલે ધૂળ ધૂળ થઈ જાય.
હમ્મ અને કપડા જ કેટલા બધા થઇ જાય છે આપડા ગંદા.
હા અને છોકરા વાળું ઘર હોય એટલે આપડે સાથે જઈએ એટલે છો કપડાં બી બધા બધા ને વધારે જ હોય છોકરાઓના તો આપણે એક્સ્ટા
હા હા.
એટલે કપડાં ન તો ધોબીગાટ બહુ જ નીકળે.
હમ હા એ વાત તો તમારી ખરી કીધી તમે મને.
બિલકુલ તો તમે ક્યાં ગયા હતા અઠવાડિયું ફરી આવ્યા ક્યાં ફરી આવ્યા. વા મને બી બહુ રાજસ્થાન ગમે છે. છે.
રાજસ્થાન ગઈ હતી આ વખતે તો ફરવાના કારણે નહી ગઈ હતી રાજસ્થાન અહ આ વખતે તો કઈ હાલો.
હા તમારો અવાજ નથી બોલો
હમણા. છું ક્યાં ગઈ ફરવાના કારણે નઈ ગઈ હતી અમ કામ હતું એટલે ગઈ હતી.
અચ્છા બરાબર એક કામકાજ હોય તો આપણે જો. ગામથી આપ આપડે ઘરથી દૂર રહેતા હોય એટલે આપણે જાવું જ પડે.
હમ્મ.
છતાં પણ થોડુ થોડું ઘરથી ફેરબદલ થઈ જાય ને.
હા એ તો છે ઘરથી ફેરબદલ તો થઈ જાય છે અને થોડું આપણનું પણ માઈન્ડ ફ્રેશ થઈ જાય છે
સાચી વાત છે મને પણ રાજસ્થાન જવાની બહુ જ ઈચ્છા છે
થઈ જાય ભલે સાસરાના ત્યાં ના હોય કે અહ ગમે ત્યાં ના હોય.
હા હા.
હમ્મ.
પછી બીજા કસે ગયા
હા ટાઈમ કાઢજો ગઈ તો ઓછા દિવસ માટે જ ગઈ હતી અમ ઘરનું પ્રોગ્રામ તો ત્યાંથી ઉતરીને બપોર થઈ ગઈ, પછી તે દિવસે તો કંઈ ન કર્યું અને બીજા દિવસે પ્રોગ્રામ હતો તો એ પ્રોગ્રામ પતાય્યો. અને સાંજ સુધી પ્રોગ્રામ પછી બીજે દાડે અ હું અમારે ત્યાં એક મંદિર છે. તો એ મંદિરમાં ગયા હતા તો ઠાકોરજી નું મંદિર છે મોટ બહુ જૂનું પ્રાચીન મંદિર છે પાંડવો ન ટાઈમ ન ત્યાં હર વર્ષે કઈ ના કઈક ચમત્કાર ત થતા જ તો ઈ મંદિરે ગયા હતા. હા. તો એ મંદિર ના દર્શન કરયા આખો દિવસ ત્યાં જતા પછી પછી ત્યાંથી ત્યાંથી બીજી જગા બીજી મંદિરો એ ગયા. એટલે બે દિવસ તો આ મંદિરમાં મારા કુલદેવી જઈ આવી તા અમે ખાસુવ વખત થઈ ગયો હતો ને કુલદેવી પર નહોતા ગયા હતા.
બરાબર ને કુલદેવી તો જવું જ જોઈએ. બ બધાય આપણા ઘરના જે કુલ દેવી છે ત્યાં તો આપણે ભલે જાડે ટાઈમ મળે પણ વરસમાં એક વાર બે વાર તો દર્શને સહપિવાર જવુ
જવું જ જોઈએ. એટલે મતલબ ખાસો ટાઈમ થઈ ગયો હતો કુલદેવી ગઈ જ નહી હતી. તો પછી આ વખતે આમ થયું કે છાલો કુલદેવી જઈને જ આવીએ.
ના ના સારું કર્યું તમે ગયા. અને બીજું હું શું કવ ત્યાં તો ગરમી પણ બહુ હશે ને બ કારણ કે રાજસ્થાનમાં બહુ ગરમી પડે.
હા ગરમી તો છે બટ ત્યાં છેને એમ સુખી ગરમી છે ત્યાં છે ને આપણને આમ પસીનો થ થાઈ ખરો મતલબ. ગભરામણ નહી થાય ને આપડે અહિયાં શું છે પસીનો થાય અને આપણને ગભરામણ હા એકદમ કેવું આ ચીપચીપું થઇ જાય.
હા આપડે અહિયાં ભેજ વાળું વાતાવરણ એટલે ગરમી પડે એટલે તો આપણને આમ કેટલી બેચેની થાય.
હા-હા-હા એટલે જ તો બટ ત્યાં હા બટ ત્યાં એવું કશું જ નહીં.
હમ્મ-હમ્મ અચ્છા તડકો બહું જ લાગ
હા અહિંયાં શું છે તડકો ચૂભે નહીં આપ પણને આપણે બહાર આપણને ત્યાં આમ પસીનો જ થાય અહીંયા.
અને ત્યાં મતલબ જોઓ ને આમ એટલી બધી ઊંચી ઊંચી ગામડામાં બિલ્ડિંગો પણ નહીં હોય, બધા ઘર હોય અને બધું બહુ ખુલ્લું ખુલ્લું હોય ને એટલે તડકો પણ મતલબ ડાયરેક્ટ મતલબ લાગે ને આ.
હાલો.
હા હલો. આવે છે અવાજ? હા-હા બોલો.
બોલો ને તમે જ.
એટલે હું એમ જ કેતી તી કે ગામડામાં શું આમ એટલી ઊંચીં ચી બધી ઈમારતોને હોય, બિલ્ડિંગને હોય આ બધું આમ ઘર જેવા જ જોએ ને બધ ધું આજુબાજુ બધું બહુ ખુલ્લું હોય ને એટલે તડકો પણ ડાયરેક્ટ આપણને લાગે. હલો.
હલો હા શું ક્યો છો, હા આમ કઉં છું તડકો તો હોય જ છે ત્યાં, પણ આટલો થયા આપણને એમ.
હા-હા.
હા-હા એટલે ત્યાં છે ને આપણે આપણે ભાઈ ત્યાં બહાર જઈએ ને તો આપણેને આમ ગરમી ન થાય, પસીનો થા ન થાય અને મેન વાત છે ને ત્યાં આપણને ગભરામણ નથી થતી, ભલે આપણે એક કલાક ગરમીમાં ઊભા હોય ને તો છતાંય આપણને આમ ગભરામણ નહી થાય અને આપણે જેમ હવામાં આવેે ને તેમ આપણે એકદમ ફ્રેશ ફ્રેશ થઈ જઈએ.
હા. બરાબર છે સારું ને મને પણ છે ને મને પણ રાજસ્થાન જવાની બહુ જ ઈચ્છા છે, મેં સાંભળ્યું છે ત્યાં ફરવાલાયક પણ બહુ સારા સારા સ્થળો છે ને, બહુ સારું છે ને આમ હા અહ પેલું જિલોની નગરી
હવે હા-હા ઈ તો છે જ. હમ્મ.
જાવું તો છે જ મારે પણ ત્યાં.
હા તો હવે ચાલજો, આપણે શિયાળામાં જઈએ ઉના રાજસ્થાન તો શિયાળા માટે અહ સારું છે.
ચોક્કસ હવે તમે જાઓ ને તો મને કહેજો કે હું બી આવીશ તમારી સાથે.
પછી ત્યાં તમારી ઓલી શું કેવાય દાળબાટી ચૂરમાં અને
હા. હા એ તો છે જ ને એ તો ફેમસ છે અમારા અને તમારે દાલબાટી ખાવા હોય તો હું તમને હમણાં પણ બનાવીને આપી દઉં પણ જ્યાં રાજસ્થાન જગા જઈ અલગ જા
પછી મને ઓલું ગટ્ટાનું શાક છે કેળ સાંગરી નું શાક છે એ બધું બી અ મને મે સાંભળ્યું છે બહુ
હા હા છે જ ને કે સાંગરીનું શાક તો બહુ જ અને એ મોંઘુ પણ બહુ હોય છે એ તો એક ઝાડના અંદર એની હોય. છે પણ છતાંય એટલી મોંઘી હોય છે ને બધાા કરતાં મોંઘી હોય છે હજાર રૂ રૂપે કિલો અડધો કિલો એવી મળે છે.
અરે પાપા હા હા.
બટ એનું શાક ખુબ જ સરસ લાગે છે.
હા એમ પણ રાજસ્થાનમાં આવા સુ કસાકો ત્યાં લીલા શાક બહુ ઓછા મળે એટલે બધા પહેલાંના લોકો આ જ બધા દશાખાત બધાને ગટ્ટાનું શાક છે કે પતોળનું શાક છે કેળ સાંગરી છે પ ફૂટો છે.
હા.
મેથીથી પાાપડ છે ખીચા પાપડ
અ
આવા બધા શાકનો વધારે ઉપયોગ કરે કેમ કે ત્યાં પહેલાં તો શું લીલા શાકભાજી બહુ ઓછા મળે ને
થોડા ઓછા મળે એટલે હમ.
સારું તમે હવે
ત્યાં છે ને પાણી નું પણ થોડું પેલા પહેલાના સમયમાં શું હતું પાણીમાં થોડું ઓછું હતું ને. એટલે એ કારણે એ જે ઘરમાં બનતી વસ્તુ વસ્તુઓ જેનાથી ફટાફટ શાક અને રોટલી બની જાય એ એવા જ બધા બનાવતા હતા.
હા ન ન બરાબર છે. એ બધી આપડી જે કે પ્રાચીન જે બધી વાનગીઓ છે તે તો આપણે બી મતલબ એને જીવંત રાખવી જોઈએ બધાએ બનાવતા રહેવું જોઈએ. આપડી છે પ્રાચી રસીપી હોય તે બી જીવંત રેય.
હા હા હા, સાચી વાત, તમારે આપડે રાખવું જ જોઈએ આપ સંસ્કૃતિ ને આપણા ખોરાક ને એ બધાને તો આપણે રાખવો જ જોઈએ ભલે આપડે બાર રેતા હોઈએ શે પછી ત્યાંની પર જે આપણી હોય ને એને રાખું જોઈએ ઘરમાં પણ હું તો બનાવતી જ રહું છું કેળ સાંગરી ગ છે પથોળિયુ છે બધું જ બનાવતી રહું છું ઘરમાં પણ. દાળ બાટી છે, કઢી બાટી છે, ટુક્કડ છે એ બધું હું ઘરે બનાવતી જ રહું છું. મને સારું લાગે છે બાજીનો રોટલો અને ચાલો તો પછી થોડું કામ છે પછી મળી આપડી વાતો તો પૂરી ના થાય પછી આવું ને તમને મળું ઘરમાં બવ બધું કામ છે, હા ચાલો ચાલો મળી રાધે રાધે.